બાય.
જ શું કરો તમે?
બસ આ જોવા ને ભઈ આયા તા. રોજ ક તો આયા હતા લાઈબ્રેરી હોચી.
એવું એમ લાઈબ્રેરી વચી નાને એમ ભાઈ અમે કોઈ નઈ અમેઈ બી હાલ બે થા જેતા હોટલે
એવું એમને જેવું ચાલે હોટલ નું કોમ તમારે?
હોટલ આમ તો તળય્યું ને દીવડો ને બધું પતી ગયું હવે કાલ કલર વાળો
શી કાલ તો નહી આવે સારી બીજ
બરોબર હા હા. કાલે રજા હશે.
હા તો તમે જવાનો છો આ સી બી રોડ?
હા કાલે જવાનો તો છે હું અને પૂરોવ ભાઈ જવાના છીએ.
કેટલા વાડે ઓ અમે આવશું ને કાલ
એ ટાઈમ તો હજુ નક્કી નહિ એવું એમને. કાલ હવાર આબા નો પ્લાન હે તમારો?
તો કાલ સવારે આવવાનું પ્લાન હૈ પાટણને.
પાટણ માં હાજર નહી આજે એમ ને તમે?
પાટણમાં આજજર નહી કા અહ ઈક્છા થતી બહુ સાંજે પા ટન ગેરામે. પછી મે કીધું કાલ સવારે જ જાઉં શાંતિથી ખાઇ પીને.
હમ્મ ચાલે ચાલે તે કાલ ખબર હે.
હમ્મ બીજું ક્યો?
હું વધારે વધો નહી વધો નહી જ જુઓ ને હવે આ આઈ યો આવ્યો ને શું કેવું તમારું એના વિશે આઈ એસ બી આઈ નો એક આઈ પી ઓ આહેલો હે.
ક્યારે આયો આજે આવિયો?
કા ગઈ કાલ આવેલો હે અને હોળ તારીખે છેલ્લી તારીખ હે કાલ.
તો તમારો સે કેવું ફરાય કે ના ફરાય કે ઓ
દેશની બડી ગવર્મેન્ટ એસી કહેવાય.
ગવર્મેન્ટની એ બેંક કૈ તો ભઈ ભરાય.
હમ્મ, ફરાય એમ ને તમારે એવું કેવું એવું. માને એવું જ લાગે ગારું આવડી મોટી બેંક કે રાષ્ટ્રીય બેંક? અને વિશ્વાસનીય ઘણા વર્ષોથી હે તો એક ટાઈમે લોંગ ટર્મ માટે રાખી શકાય અને શોર્ટ ટર્મ ગેન પણ મળી શકે આમાં. હવે તો એપ્લિકેશન અમે જોયું તું, બતાવે તો હે એમ તો પંદર વીસ ટકા જેટલું લિસ્ટિંગ એનું. બે ત્રણ હજાર જેવા મળી શકે ખરા. અને ઇન કેસ સવાલ આમ બસ એટલું જ મળે હે, કારણ કે એક તો મોટો ખાસો આઈપીયો હો ભાવ દસ હજાર કરોડ નો આઈપીયો હે.
તો દસ હજાર કરોડ આઇપો પણ એતો નવ હજ આઠસો બાર કરોડ આઈપીઓ નું એનું લિસ્ટેડ નું બે આઈપીઓ .
કેવું હે કે એમાં ઓફર પ્રાઈસ છે ને બહુ ઊંચી રાખેલી છે.
હમ્મ હમ્મ.
હા-હા. એટલે ઓફર થોડી ઊંચી રાખે એના લીધી શું કે માર્જિન બઉ ટક કમાવાનું થોડુંક ઓછું ઓછું રાખે છે. પણ લોંગ ટર્મ માટે સારું રેય.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
હમ્મ.
લોંગ ટર્મ માટે તો મિત્ર આપડે તો ભી આઇ પીઓ નું મેન કોન્સેપ્ટ એવું હોય ભઇ પૈસા નાખ્યા પંદર હજાર રૂપિયા તમારે લાગ્યો પોચ હજાર એટલીસ્ટ મલે તો એ તો પોચ હજાર રૂપિયા લઈને નેકળી જવાનું હોય. લોંગ ટર્મ માટે તો પછી તમે આઈપીયુ ખુલ્યા પછી રાહ જોઈ છી લો તો એક વખત આ પ્રોફાઈલ જે, લિસ્ટંગ એ પ્રાઇઝે એક વખત આવવાનો જ છે.
હા, એ હાચી વાત હે તમારી.
હમ્મ હમ્મ વીસ ટકા એટલી છે? ત્રીસ ચાલીસ ટકા તો રિટર્ન મળવું જો ને આવડો મોટો આવડી મોટી વિશ્વાસુ બેંક હે ને એનેય તમને તીસ ચાલીસ ટકા રિટર્ન ના મલે તો?
હમ્મ ત્રીસ ચાલીસ ટકા મળે તો પણ હારું કેવાય પણ હવે શું કરીએ કૌ પંદર વીસ ટકા ચાલે હું તો તોય ભરી તો દેવાનું જ છું, જે આવે કઉ.
હમ્મ.
. ભરવામ શું જાય? ઓમે એકે લાગતા નહી, આ તો દસ હજાર કરોડ નો આવડો મોટો લાગે તો ખરી બે હજાર તો આવે.
હા એ વાત ખરી, બે હજાર હશે શું ખોટા હે.
બે હજારે હાલના ટાઈમમાં તો શું ખોટા?
તા રે તારે ના મિલ્ક વર્ક ટેકનોલોજી લિમિટ જો ડેસી બી મા ભય પચા પોઇન્ટ ચોવીસ ટકા સબસ્ક્રીસન
હમ્મ. અને તમને ખબર હૈ આ પ્રતિક ભાઈ કાલ જગન્નાથ ની યાત્રા રાવણ બનવાના હૈ.
ભઈ આ તો અમને ખબર જ નઈ આ કોને કીધું?
હા તો હમણાં આય નમણી ને કીધું કે અહીયાને સ્વાધ્યાય પરિવાર ના બધા સભ્યો ભેગા થઈ ને રાવણ બનવાના હે પ્રતિક ભઈ.
તો તો પછી આપડે તો એમની જગ્યા જ એ જે જગ્યા હશે એ જગ્યા એ જોડે જ રહેવું ન.
અને જયું ભાઈ મંદોત્રી બનવાના હે.
ઓ માય ગોડ. ભઈ જોવા જ એટલે એવો જોવા જેવું હોય છે. અમે તાર
હા.
પ્રતિક ભાઈ રાવણમાં લાગશે કેવા? મન તો ઈ ખબર હે યા
રાવણમાં જોરદાર લાગશે મોટા પેટાવ.
પણ પહેલું પેટ
ઈ પેટ નું થોડું જોવું પડશે એ તો આપણે એને દબાઈને કોક સેટિંગ કરશે. કહો તો આજુ બાજુ વધાર માલ
પણ પ્રતિક, પ્રતિક ભઈ યાર રાવણમાં ના ચાલે, પ્રતિક હસમુખ આઈ. અને રાવણમાં ચાલે? રાવણમાં માણસ આમ ખમખાર જોવે. પુરવડો ચાલી રહ્યો તો રાવણમાં.
હમ્મ-હમ્મ. અને પૂરવાભાઈ તો શું કરવાના ખબર તમન? પૂરવા ભાઈ પફની પહેલું કરેલા હે, કેમ્પ કરેલા પફનો.
એ લાગ્યું જગન્નાથ નું વડી
તો વડી એની ઈચ્છા થઈ છે અંદરથી તે કે પફ નો જ કેમ્પ કરા. રોહિત કાકાન બે ભાગ માં કરે રહા હે પફનો કેમ્પ.
તો આ વસ્તુ મન ઉપર જરાય વિશ્વાસ હે નહીં. બરોબર?
હા બરોબર ભાઈ. તો હવે જોઈ હવે કાલ શું થાય હે. આ તો મને રોજ કાકાન પૂરો ભઈ બે કેટ હાલ વાત કરતા તા ભેગા થઈન, કે પફ નો કેમ્પ કરી દઈએ આપ પણે એમ બગવાડા દરવાજા એ.
બગવાડા દરવાજા એ પફનો કેમ્પ કરવો એમ? ના-ના કરાય-કરાય ભઈ.
એટલે ઓમ તમારું શું કહેવા? આમ તો રાવણમાં તો નિકુલ ભાઈ ના શોભે હારા.
નિકુલ ભાઈ રાવણમાં ના શોભે. પેલાયા ઈ એના ભઈ હતા ને પહેલાં કુંભકર્ણમાં શોભે એવા ઈ. ના-ના કુંભકર્ણમાં. વિભિષણ જેવા લખણ નહીં એમનામ.
હા ઈએ હાચી વાત છે. વિભિષણ માં તો ના ચાલે. કુંભકર્ણ માં ચાલે. કુંભકર્ણ માં તો એમ તો પૂરો ભઈ ના ચાલે ઊંઘવામાં પહેલો નંબર.
પૂર્વભાઈ રાવણમાં જ ચાલે. અને મેચ થાય એવું હે.
ચાલે-ચાલે તે. એવુંઈ કરાય.
તો ભઈ મંદદ્રીવ-મંદદ્રીવમાં તો બરોબર હે ભઈ મંદોદ્રીવમાં તો ભઈ જયુભાઈ એકદમ રેડી
અને જયુંભાઈ તો ઓમેય કનુડો એઈ બન્યાં તાન
મલ મલ્ટીટાસ્કિંગ પ્લેયર હી.
ખરા-ખરા. ની તો પાહ જગન્નાથમાં તો બહુ વ્યક્તિ મેમ્બર તરીકે જોડાયેલા હે.
તો પઈ મંદોદ્રીવ હું કરા બને હે ઈ?
હા ઈ એને મને લાગે પ્રતિક ભાઈએ ફોર્સ કર્યો છે. પ્ર
પણ જ હું એમ નહીં કહેતો આમા આ અમારે એવું એમ-એમ કહેવું હે કે આ જગન્નાથ ના વરઘોડામો આ રા વણ ને મંદોદ્રીવનો હુ પાઠ હે?
એ તો હારું ખબર નહીં હો. મારા બેટું મેં આમ ઘણા વર્ષોથી જોવું, પણ આવું પણ વિચાર આયો નહીં તમારા જેવો.
હાજ. આપણા જગન્નાથ ના મંદિર માં રાવણ ને મંદોત્રી નો ગમે. રામ બન્યા તાન રામ ને હવે લાયક નહીં. પણ આ તોઈ ઈ કોન્સેપ્ટ ભઈ ગણીએ કે હેડો ભઈ. રાવણ કોઈન કોઈ નહીં
હા ઈ હાચી વાત. તમે જોઓ ને તમે આ શિશુ મંદિર ના નાના-નાના છોકરા છેને બધેઈ ચાંખયુ કાઢતા હોય એ જોવા જેવું ને
આપડે પાટણની ભાઈ રથયાત્રા એ થાય ને ભાઈ
હમ હમ એ હાચી વાત પાટણની પાહી ત્રીજા નંબર ની ખરી ને રથયાત્રા
ત્રીજા નંબર ની સૌથી મોટા માં મોટી રથયાત્રા હા આખા ઈન્ડિયાની ત્રીજા નંબર એટલે એકસો ચાલીસ કરોડનો ત્રીજા નંબરની રથ યા ત્રા ભાઈ પાટણમાં થાય પાટણ હે જેણું પણ ઘણી બધી બાબતો એ ફેમસ છે.
હમ‌ ઐતિહાસિક દ્રષ્ટિએ પાટણનો વારસો સમૃદ્ધ હે હો ભાઈ રાણકી વાવ છે. પછી આરીયુ જગન્નાથની યાત્રા હૈ પટોળા હૈ બો ફેમસ હે સાચી વાત હે પટોળા તો શેક ગડોને કુમારવન ના ટાઈમ થી ચાલુ હે કુમારપાલ લઈને આવ્યોતો ચાલવી ના કુટુંબ ને ભાઈ ત્યાંથી પટોળા ચાલુ થયા બોલો
પટોડામાં તો એવું હે નહીં કે સાલવી પરિવાર એકલું જ એક એક એરું એકલું જ પરિવાર હે જે
હમ હમ કોઈ બનાવતું નહીં બોલો
છોક એલ એલોકો એમની છોકરીઓ નેય નહીં શી વાડતા વહું ને શીખવાડે પણ છોકરી ને નહી
બ એયાને એવું હે કે વળી છોકરી પરણીને જતી રે તો આગળ જશુ રે અને કોપી પેસ્ટ ટાઈપની થઇ જાય તો બો ફેલાઈ જાય ને મોનોપોલીટી એની રે
હા એ વાત ખરી
લઈએ અને મારા લખ્યાથી એવો જ
પણ ભાઈ પટો પટોળા તો બઉ મોંઘા હૈ
પટોડાની તો કિંમત બાપા ખોબ કહેવાય હો હમ દોઢ એક
ઘણા મોંઘા હે પટોળા તો ખબર ની ચેમ આટલા બધા મોંઘા હૈં
હમ હમ
તો કોનાની એ તો લાવવા તો નઈ લાવવા તો અમે તો પાટોળું મન નહી લાગતું કોઈ ગયું હો હો વ્યક્તિઓ જોડ હશે પટોળું
ના ના નાજ હોય હાચી વાત હોય તમારી બો કરોડ પતિઓ મો
પૂર્વભાઈની વાઈફ જોડે હેન પટોળું એવું
શું વાત કરો હો?
હ પગ લગ્નમાં પટોળી ને જે પેલા મંદિરમાં લગ્ન કર્યા તા એમાં પટોળી પહેર્યું તું
ઓ તો તો પૂર્વ ભાય તો યાર એમના પત્ની થી શોખીન તો ખરા પાહો
પત્ની શોખીન ભાઈ પૂર્વ ભાઈએ થતી છે, પૂર્વભાઈની યાર
તો પૂર્વ ભાઈ પૈસાદાર વ્યક્તિ હે લાવે ખરી વાત હાચી હે તમારી
કોક દાડો કે પૂર્વાભાઈન કે ભઈ કોકન પ્રસંગ હોય તો ભાભીઓ બાભિઓ ને પેરવા હાલો ઈમાં કઈ હા ઈમાં કઈ પટોડુ બગડી ના જાય
અને હમ
કેવ
શહુકરતો એસબીઆઈ નો આઈપ્રો તો ભરવા જેવો ખરીને?
હા ભ ભાઈ હું તો કવ જીરો કરતી એકડો હારો
હમ નઈ જે મળે
હ અને દસ હજારનો ભાઈ એ તો લાગવાના ટા ચચીસ તો કરીં અમે હમણાથી તો એટલા બધા ભર્યા અમ તો એકય લાગ્યો નઈ
એ હાચી વાત હે તમારી
તાર પેલા બે બેન બે બે હજાર નાન તન ત્રન હજારના હોય એર્યા ભર્ય હ હો હો કરોડના હોય એયે ભર્ય હ તો આતો નવ હજાર કરોડનો હ એક તો લાગે તે લાગશે તો ખરીજ ન હમણાં ગ્રુપમાં તો અમે ચાર પાંચ જણા ભરહ તો કોકન તો લાગશે
હ એક હજાર તો લાગી જ જાહે
હમ તમે રોડે ચેટલા ભરવાના હતે
મારે તો આ અકતે તઈન એકાઉન્ટ હે મારું માર વાઈફનુ પપ્પાનું તો એમાંથી એ અરજી એપ્લાય કરવાની ઈચ્છા હે
તઈણે તઈણ
હવ તઈણમાં ભરી દઈએ એકાદુંન તો લાગે
જો મારે કાલ હોંજ હુદી સેટિંગ થાય તો બરોબર હે નઈ તો પઈ તાર ભરવું હોય તો મુ કઇસ તને બરોબર
હોવ ના થાય તો મન કેજો ખાતું ખાલી પડ્યું હોય તો ભર દઈશું
પાક્કુ પાક્કુ
બરોબર.
હા અન ઓમય અમે તો ભઈ એસબઆઈ હમ કેટલા વાગે જવું હે કાલે? રથયાત્રા જોવા
કાલે જોવોન હું તમે લગભગ નવ દસ વાગે જેવું તો આઈ જ જાવહોન પાટણ હુદી તો
નવ દસ વાગ્યા હ દસ વાગ્યા આજુ બાાજુ આવી જાહુ રથયાત્રા બપોર પછી જ નેકણે ન ત્રણ વાગ્યા પછી જ? હમ.
એટલે આપડે ગણો ની એક દોઢ વાગ્યા જેવું હોય આપડે પેલા જગન્નાથ ભગવાન નું મંદિર હે ને તો પેલા રૂબરૂ દર્શન જ કરી લઈશું હાવ એકદમ નજીક
ના ચાલે ચાલે ભઈ
અને પસી એવું હોયન તો મોડા સોંતીથી ચોક બધા ભેગા થઈ અને જોવા જાવું હશે તો જઈ આવશે
તો પ્રતિકભઈ હશે ને ભઈ તો પ્રતિકભઈ જોડે જાવક પ્રતિકભઈ તૈયાર નઈ થોઈ ખાચુંકના રાવણ બની કે બા તે વાતે
ના ના હા તો મજાક કરતો હતો. પ્રતિક ભાઈને તો કાલ રજા નહિ ને લેબમાંથી
નેતો પતિકભઈ રાવણ બને તો પહિ એને આપડે ભઈ એકસો આઠ જોડેન જોડે રાખવી પડે
હમ એ હાચી વાત હે તમારી
અન બે પોટલી પીવી પડે
હમ એ ખરી ખરી
તારા પેલા ભઈ હો પેલા ચિંપાંજી ન બીમ્પાંજી ચેટલા બને ઓમતો જોવાલાયક હોય ભઈ
હા જોવાલાયક હે જોવાની તો આપડેન મજા આઈ જાય
પણ યાર શું વસ્તી ભાઈ બો આજુબાજુની આવે હે થોડું મેનજમેટ એવું ખોરવાય જાય હે ને ઉભું રેવાની જગ્યા નહી હોતી ને અમે આ વખતે તો બસ ટે
પડ્યું હે મારું બેઠું ટ્રાફિક કેટલું થાય હે
હા.